વેસે ભાઈ શાંતિ.
બરાબર એકદમ શાંતિ હાલે તમારે કેવુ હાલે બોલો.
બસ એકદમ શાંતિ છે, તમારે બસ ઘરણા બધા મજામાં.
હોવ ઘરના બધા મજા તમારે કેમ છે બધા?
બસ શાંતિ મેં આજે એક તમારા ગામની ઘટના વિશે વાત સાંભળી એટલે મેં ફોન કર્યો તો.
હા, અમારા ગામમાં બે ત્રણ જણા જંગલમાં હતા, તેમ ને સિંહે એમની પર હુમલો કર્યો હતો ને,
હા, એટલે એટલે મેં તો એવી વાત હાયંભરી કે સીએ છે ઈ મતલબમાં પાદર માં આવી ગયાતા ને બે ત્રણ લોકો ઉપર હુમલો કર્યો.
બોન ત્રન જણા હતા જેમ બહાર રખડતા હતા, તેમની પર હમલો કર્યો હતો સિંહએ પણ સિંહએ એમ હમલો કયરો તો બચી ગયા તો અકસ્માત એટલું વાયગું નથી એમને એટલી કઈ ઈજા નથી પોયચી એમ.
બરાબર છે, તો અત્યારે એ લોકો ક્યાં છે દવાખાનામાં છે.
હા અત્યારે તે લોકો હોસ્પિટલમાં જ છે.
બરાબર છે તમે વાત સાંભળી કે લાવો ફોન કરી આપડા તો ઘરના બધા સુરક્ષિત
ના આપડે બધા એકદમ શાંતિ સુખમય છો.
હા તો ઘરના ને કેવું કે રાતના મોડા સુધી કઈ બહાર ન નીકળવું.
ના ના એ તો હવે નીકળતા જ નથી ને એમ પણ આ ફોરેસ્ટ વિભાગ આવી ગયું એટલે સિંહ સિંહને કરી જ લીધો છે
હા પછી મેં એમાં પણ વાત સાંભળી છે, કે સિંહોની સંખ્યાની સામે ફોરેસ્ટના જે અધિકારીઓ છે, એમની સંખ્યા ઓછી છે, મતલબ એમાં હજુરે ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યાઓ ખાલી
હા તે ભરતી પયડી છે ને, ફોરેસ્ટ વિભાગ ને તો મારે હું વિચારતો કેમાં મારે ફોર્મ ભરવું છે. તમને આમ કઈ ખબર હહે કે આમાં ફોરેસ્ટ વિભાગમાં શું શું વાંચવાનું હોય એ બધું એમને તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો તમને ખબર હ હે.
હા મને ખબર છે, અને એટલે જ મેં ફોન કર્યો હું આપ ભરતી પડવાનું કે છે ના સમા સાંભળા તો હું પૂછું કે બધું ત્યાં બરાબર છે ને એમ. તો તું એમાં એ હા તો તું એમાં ફોર્મ ભરજે કારણ કે ભરતી બહાર પડ્યો એવું મેં પણ સાંભળ્યું છે..
આ ફોરેસ્ટ ની ભરતી છે, વન વિભાગમાંમ જેમ કે આપણાને આમ વન માં પોસ્ટિંગ મળ્યા તો આપડે ફેમિલી સાથે જઈ શકીએ, કે આપડે એટલા જ અપડાઉન કરવુ પડે?
એમાં એવું હોય કે જો સ્ટાર્ટિંગ ના થોડાક ટાઈમમાં છે ને, તમને કોટર આપે પણ ખરી મતલબ કોટર તો જોકે ઓમ ફોરેસ્ટ વિભાગ માં મળી જાય. પણ એમ કે તમને થોડાક ટાઈમ પછી એમ કે ફેમિલીનું કોટર મળે ને તો તમે ફૂલ ફેમિલી સાથે ત્યાં જઈ શકો.
એ વાત બરાબર છે. પણ આમ આપડેને આપડે સેફ્ટી બેફીટી
હા હા. હોય હોય પૂરી સેફ્ટી હોય લોકો સેફ્ટી વિશે વિચારે મતલબમાં તમારું જે અ ફોરેસ્ટ ઓનર જે તમારો મતલબ આ જે તમને આપે માટે એરયુ એ છે ને તમારો છે ને તમારું જંગલ વિભાગ મા હાવ અંદર ન હોય. એ જંગલ વિભાગની આ બાજુ સાઈડ પર હોય છે કચેરીઓ હોય ને જ્યાં બધા ના હોય ત્યાં હોય એટલે એ જંગલમાં ન હોય એટલે તમારે કંઈ એના વિશે ટેન લેવાની જરૂર નથી.
નઈ બરાબર છે પણ આ તો ફોરેસ્ટ વિભાગમાં આપડાને હથિયાર સાથે બધે સાથે જાવા દે છે આમ મતલબ આમ કોઈ ખુશી ન શકે એટલા માટે ફોરેસ્ટ વિભાગ ને કરવામાં આવશે પણ આ મને આ માની તૈયારી કરવા માટે કઈ કઈ બુક્સ લેવીને કઈ બધું ચોપડી વાંચવી તમને કઈ શકો?
જો બેવ બુક તારે જોઈ હોય ને તો આપણે મોટાભાઈ ફોરેસ્ટ ઉપયોગની તૈયારી કરતા હતા. તો એમની જે બધી બુક્સ છે ને મારી પાસે પયડી છે. એટલે તું બુક્સ નવી ન લેતો મારી પાસે જે બધી બુક્સ છે એ તું લઈ જા જે. અને એ લઈને તો એમાંથીને જ વાંચવાની તૈયારી અત્યારથીને જ ચાલુ કરી દે કારણ કે વધારે રાહ જોઈશ ને તો તારો ખાલી ખોટો ટાઈમ વેસ્ટ થશે. અને ટાઈમ વેસ્ટ ન કરાય તો સીધું અત્યારથી વાંચવાનું ચાલુ કરી દે તને જયારે ટાઈમ મળે આજકાલમાં ત્યારે તું ઘરે આવી ને મારી પાછે જે બુક છે એ બધી બુક લઈ છે.
બરાબર હા ફોરેસ્ટ વિભાગની છે જે લાઈન એમ બો ટફ આવે પરીક્ષા એની એક્ઝામ કે એમ.
એટલે એટલે મતલબ માં બધા એમ કે છે કે એનું જે ફિઝિકલ આવેને એ બો હાર્ડ આવે છે. કારણ કે એમાં છે ને રનિંગ હોય છે. કૂદકો મારવાનું હોય છે, લાંબી કૂદ હોય છે, ઊંચી કૂદ હોય છે. પછી પેલું રસતા ખબર ઝાડ ઉપર દોડ બા ચડવાનું હોય છે. હા તો ઈ એ પણ એક રીતે હોય છે. એટલે એ બધું એમ કે એનું ફિઝિકલમાં એવી વસ્તુ વધારે આવે છે. પણ તારાથી તો છે ને આરામથી થઈ જશે. કારણ કે તું લાંબો પણ એટલો છે અને પતલો પણ છે એટલે તારાથી દોડને દોડને બધું તારી દોડવાની સ્પીડ પણ સારી છે. તારો એક મિનિટમાં દોઢ મિનિટમાં તારો ગ્રાઉન્ડનો એક રાઉન્ડ પૂરો થઈ જાય છે.
ગઈ વખતે આપણે જયારે પ્રેક્ટિસ કરવા ગયા હતા ગ્રાઉન્ડમાં ત્યારે મેં તને જોયો તો દોડ
હા આતો બરાબર છે.
અને મેં તારો ટાઈમિ નોટ કર્યો હતો એટલે મને ખબર છે. કે તારું થઈ જાય છે. એટલે ટોકી સીજ મા તો તારું તારું આરામથી ફિઝિકલ માં થઈ એનો ટેન્શન ન લેતું ખાલી લેખિત પરીક્ષા નું ધ્યાન દેવા
મતલબ એમ લેખિક પરીક્ષા બો વધું પડતી ટફ આવે છે. કેમ થોડી નોર્મલ આવે છે.
ના ના આપણેે જો કે આપણેે વાંચીએ. અને એમાંથી પૂછવાનું હોય તો આપણે નક્કીએ પણ ઇઝી લાગે બરાબર. પણ જો એનાથી હોલ તો આપણે વિચારીએ આપણે કાઈ તો આપણે પેપર અઘરું લાગવાનું છે. સ્વભાવિક તમારી મહેનત કરશે. કે તમે કેટલો વાંચો છો કયો કયો ઇમ્પોર્ટન્ટ ટોપિક વાંચો છો પછી અવે તમે એવું કરો કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એના તમે ઉપર છેલ્લો વાંચી લો અને જે આઈ મતલબ જેમાં જે એમાંથી પરીક્ષા તેમાં ભાગ્યે છે પ્રશ્નો પૂછાતતો હોય તો તમને એને એકદમ પાકા પાાયે મોઢે પણ નાખો તો પછી તો તમારી એમ કે વાચવામાં ખામી-
બરાબર.
એટલે વાંચવાનું એવી રીતે સદ્ધર હોવું જોઈએ કે તમારે છે પહેલા તો સિલેબસ ની પ્રિન્ટ કઢાવાની સિલેબસ બાજુમાં લઈને તમારે પહેલાં સિલેબસને સમજાવવાનું કે સિલેબસમાં હું હું પૂછવાનું તો તમને એ જ ખબર ના હોય કે સિલેબસના કયા કયા ટૉપિક છે કયો કયો વિષય છે? અને તમે આડેધડ વાંચો તો એ કઈ કામમાં નથી લાગતું બરાબર.
હમે એવું પૂછવા માંગતા કે આપડે આમ પરીક્ષા દેવી છે તે એમાં વન વિભાગ ન એ વન વિભાગ ન પૂછાય કે બાર નો બી પૂછાય શકે એમ.
ના મતલબ અના જે વિષય આપ્યો હોય ને જેમ એનું મેથ રીજનિંગ હોય પછી કોઈ થોડું થોડું જનરલ નોલેજ હોય. પછી એનું જોકે મેં તો બહું વન વીભાગ ની એક્ઝામ આપી નથી એટલે મને ખાસ ખબર નથી. પણ તું યુટ્યુબ પર સર્ચ કરીશ એટલે તને મળી જાય છતાંય મારી જે મારી સાથે મારી લાઈબ્રેરીમાં જે બધા રીડિંગ કરવા આવતા એમની પાસેથીં અમુક અમુક વિષય સાંભળેલા છે એટલે એ પ્રમાણે હું તને જણાવું છું. કે નોર્મલી મેથ્સ હોય રીઝનિંગ હોય જીકે હોય જીકેમાં સામાન્ય જ્ઞાન કહેવાય એ નને એ જીકેમાં છે ને ઇતિહાસ ને ભૂગોળ ને વારસન એવું બધું આવે. અને એનું અલગ થિ છે ને પર્યાવરણનો સબ્જેક્ટ હોય છે કારણ કે વન વિભાગ છે એ જંગલ ને લગતું છે જંગલ એક રીતે કુદરતી જ કહેવાય પર્યાવરણનો વિષય છે. એટલે પર્યાવરણ ના પ્રશ્નો વધારે હોય છે એમાં.
બીજી વાત મેં પૂછવા માં આવતા આપડે આપડને મળે આપણે સરકારી નોકરી લેવી જેમ કે પોસ્ટ વિભાગમાં આપડે નોકરી આપને જ્યાં જોતી યા આપડા પોસ્ટ મળી શકે કે આપણને અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રાજ્યમાં આપણને
જો પહેલા એવું હતું કે તમારા સૌથી વધારે માર્ક્સ થતા હોય ને મે તો તમને જીલ્લો પસંદ કરવાની તક આપે એ લોકો. જીલ્લો પસંદ કરવાની તક આપે. અને પહેલાં વચ્ચે એવું હતું કે તમને એ લોકો જાતે જ પોસ્ટિંગ આપતા હતા. પણ હવે એ લોકો છે ને મેજર ચેન્જ કર્યો છે. અને એ લોકો હવે છે ને આ જેમ કે હમણાં ગઈ વખતે કોન્સ્ટેબલની ભરતી પૂરી થઈ અને જે લોકો સિલેક્ટ થયા અને મેરટ લિસ્ટમાં જેનું નામ આવ્યું એ લોકોને પોતપોતાનો જિલ્લો પસંદ કરવાની તક આયપી હે તો શાયદ આ વખતે પણ એમાં ફોરેસ્ટમાં પણ તક આપી શકે તમને એમ
એમાં આમ કઈ કઈ પોસ્ટ આવે જેમ કે ડબલ સ્ટાર ટ્રીિપલ સ્ટાર કહી શકો તમે.
જો એમાં તો છે ને જો એક તો છે ને વન ટ્રેકરની પોસ્ટ આવે. બરાબર પછી વન રક્ષક ની આવે પછી વન ક્લાસ આરે ફોન આવે વન. રક્ષક અધિકારી એવું કઈક હોય છે એ ક્લાસ ટુ ની આવે. પછી ક્લાસ વન ની આવે જે ક્લાસ વન ની ક્લાસ ટુ ની આવે ને જે મતલબ તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ વન ટુ અધિકારી બનવું હોય ને. તેની માટે તમારે જીપીએસસીની પરીક્ષા આપવી પડે. જીપીએસસી ક્લાસ વન ટુની તો એમાં તમારું થાય. અને આજે વન રક્ષક ને વન પાલણી છે ને વન ટ્રેકર ની એની માટે તમારે છે ને ક્લાસ થ્રીની એક્ઝામ આપવી પડે છે. અને ક્લાસ થ્રીમાં એક્ઝામમાં ફિઝિક અને ટેસ્ટ આ બેસ્ટ હોય છે. અને જો તમારે ક્લાસ વન ટુને અધિકાર બનવું હોય ને તેમાં લેખિત પરીક્ષા પહેલી પરીક્ષા હોય એ એમસીટી્યુ આવી જાય. પછી બીજી લેખિત હોય છે શાયદ અને પછી ઇન્ટરવ્યુ હોય છે.
મતલબ આ ક્લાસ થઈની છે એમાં લેખિત પરીક્ષા એવી કઈ ફિઝિકલ જ આવે.
ફિઝિકલ આવે અને એમસીક્યુ વાળી આવે સો ગુણ નું કે બસો ગુણ નું એવું કઈક પેપર આવે.
બરાબર આમ કેટલો એ અંદાજમાં સેલેરી કેટલી.
આમા સેલેરી અલગ અલગ હોય પોસ્ટ વાઈઝ હોય ચર્ગ થ્રીની તમે પોસ્ટ હોય તમારે. તો એમ કે એવી રીતે ત્રીસ પાંત્રીસ હજારની આજુબાજુ હોય. પછી કઈક વન પાલણી ને એવી રીતે ઉપર હોય તેવી રીતે ચાલીસ પચાસ એવી રી જે બધી અલગ અલગ હોય.
મતલબ આમાં મતલબ આ ફિક્સ તો ના કે વચ્ચે ખરી આમ સેલેક્ટ
વધે ને તમાને જયારે સેલેરી છે ને તને જેમ કે હવે આઠમો પગાર પંચ લાગુ થવાનો છે બરાબર છે. તો હવે આઠમો પગાર પંચ લાગુ થશે ને તો જેમ કે કોન્સ્ટેબલ છવ્વીસ હજાર પગાર હતો કે નહી. જેને છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ એ પાંચ વર્ષ પૂરા થાય ને પછી ફિક્સ ફિક્સ પે ચાલુતો હતો એટ કે પાંત્રીસ હજાર જેવો પહચ. ને પગાર મળતો ને એ આ વખતે છે ને આઠમાો પગાર પં લાગુ કરે છે સરકાર એટલે આઠમો પગાર પણ શ લાગુ કરશે ને એટલે જેની જેની છ્વીસ હજાર સેલેરી હશે ને. એ બધાની સિદ્ધિ છે ને પિસ્તાલીસ પચાસ કે પચાસ પંચાવન હજાર જેટલી સેલેરી થઈ જશે એમ. અને પ્લસ છે ને તમને બીજી બી સુવિધાઓ ઘણી બધી મળે. જેમ કે તમને ગરભાડું ને અથવા ગરભાડું ના આપે તો તમને મતલબ સરકાર પોતાના તરફથી રેવાની સગવડ કરી આપે એવું બધી હોય સુવિધા.
થેન્ક યુ આવી બધી વાતો કરવા માટે બાકી આવી સરકારી નોકરીને આટલું નોલેજ મને નહતું હતું. આજે તમે કીધું ત્યારે ખબર પડી કે ફોરેસ્ટ વિભાગ માં આવય બીજી અલગ અલગ ભરતીઓમાં પણ આપડે કોઈ દિવસ વાત કરીશું મને ટાઈમ મળ્યો ત્યારે બાકી કેવું હાલે બીજું બધું.
બસ શાંતિ છે અને જો તમને બીજા કઈ પ્રશ્ન હોય. તો ત તમે મને પૂછો અને ક્યારેક હું લાઈબ્રેરીમાં કો ફોન ન ઉપાડ્યોય. તો મને મેસેજ કરનાર છું હું મેસેજમાં રિપ્લાય આપી દઈશ અને ફ્રી થઈશ ત્યારે તમને ફોન કરી બરાબર.
જરૂર કરીશું થેન્ક યુ બાય યા.